હલો હલો હા તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો હું તમારી સાથે દસ દસ પંદર મિનિટ વાત કરી શકું
ઓકે
ઓકે તમારું નામ શું છે
ધર્મેન્દ્ર
ધર્મેન્દ્ર અચ્છા તમને મારો અવાજ
પ
હેલો હા તમને મારો અવાજ આવે છે
હા
ઓકે તો તમારું નામ શું છે
ધર્મેન્દ્ર
ધર્મેન્દ્ર અચ્છા તમે શું જોબ કરો છો
ટ્રાયોમલ કંપનીમાં
ઓકે અચ્છા તમે ક્યાં જોબ કરો છો એટલે
વટવા અમદાવાદ
ઓકે પટવા અમદાવાદ તમે કેટલા વરષથી આ જોબ કરો છો
હ લગભગ દસ પંદર વરસથી
અચ્છા ઓકે તો તમારા ફેમિલીમાં કોણ કોણ છે એવું જાણી શકું
મારી વાઇફ મારી બે ડોટર
ઓકે તમારા વાઈફ શું કરે છે
હાઉસ વાઈફ છે
હલો
મારે બ હેલો
હલો
હેલો.
હલો મારો અવાજ આવે છે તમને
હા હા આયો આયો
ઓકે તમારા ડોટર્સ શું કરે છે?
બંને ડોટર ભણે છે.
ઓકે શું ભણે છે તમારા ડોટર્સ?
બંને કોલેજમાં છે.
ઓકે તો કોલેજમાં એ શું કરે છે ડિગ્રી કઈ છે એમની લાઈક બી. બી. એ., બી. સી. એ. એન્જિનયરિંગ સાયન્સ
અ મોટી છોકરી બી. સી. એ. ભણે છે ભણી રહી અને નાની છોકરી બી. બી. એ.
મોટી છોકરી ભણી રહી
હા એને પતી ગયું ત્રણ વરસ
અચ્છા ઓકે એણે ક્યાં કર્યું બેચલર્સ કમ્પ્લીટ?
નડિયાદમાં.
નડિયાદમાં અને નાની છોકરી ક્યાં ભણે છે અત્યારે?
આણંદ. વડતાલ સ્પેકમાં.
અચ્છા ઓકે તો એ અત્યારે કેટલા વર્ષમાં છે કોલેજના?
હમ્મ. ત્રીજા વરસમાં.
ઓકે. તો તમે તમે અ ના નમે નાના હતા ત્યારથી જ એક જ જોબ કરો છો અત અત્યાર સુધીમાં કે થોડા એક્સપિરિયન્સ છે જોબના તમને?
ના બધી બહુ બદલી જોબ તો.
અચ્છા ક્યાંક શું શું જોબ કરી હતી?
એકાઉન્ટ લખવા જતા હતા એકાઉન્ટ લખતો તો પછી સિક્યોયોરિટીમાં નોકરી કરી. બે ત્રણ વરસ પછી નડિયાદમાં પણ હું અડાણીમાં હતો.
ઓહો
પછી અમદાવાદમાં પણ મેં બે ત્રણ જગ્યાએ જોબ બદલી. હં હં સ્ટોક મેનેજમેન્ટમાં મે કર્યું.
અચ્છા.
હમ્મ.
તમે કેટલું ભણેલા છો?
દસ.
દસ ક્યાં ભણેલા છો અહીં નડિયાદમાં જ?
હા.
ઓકે તો તમારો નાનપણમાં કયો સબ્જેક્ટ ફેવરેટ હતો?
ગુજરાતી.
ગુજરાતી ગુજરાતીમાં બધું આવડે તમને.
હા.
ઓકે તો તમને નાની ઉંમરમાં શું બનવાની ઈચ્છા હતી લાઈક આપડુ કોઈ ડ્રીમ હોય ને કે, મને આ બનવુ છે આ બનવું છે તો તમને શું બનવું હતું?
મને આઈ ટી આઈ કરી આઈ ટી આઈ માં જવું તું આઈ ટી ટી આઈ કરીને ફ્રીજ, એસી એ બધું આવે ને હમ્મ એ એમાં શોખ હતો એ બધું કરવા જવાનો.
અચ્છા તો તમે એમાં આગળ ના વધી શક્યા?
અ મેં કર્યું પણ ફેમિલી ના પ્રોબ્લેમ ના લીધે બધું અધૂરું રહ્યું.
ઓકે.
હા હા
તો તમારા નાનપણના ફ્રેન્ડસ હજી તમારા કોન્ટેક્ટમાં છે?
હા છેને
ઓકે તમે તમારા ફાધર પાસેથી કઈ શી શીખ્યા હોય લાઈક કશું શીખવા મળ્યું હોય તમને એમની પાસેથી.
મારા પપ્પા તો એકદમ સીધા સાધા માણસ હતા
અચ્છા
હમ હમ બોવ સીધા ગાય જેવા
ઓકે એ શું કામ કરતા હતા
એ અમારે કંસારાનું જ કામ કરતા
એ અત્યારે હાલમાં છે.
ના ઓફ થઈ ગયા છે બો વરસ થયાં હેલો
ઓકે તમારા તમારા મમ્મી છે
ના એ પણ નથી એ પણ ઓફ થઈ ગયા છે.
ઓકા ઓકે તમારો વર્ક એક્સપિરિયન્સ તમારા પહેલાં જોબનો એક્સપિરિયન્સ કેવો હતો?
સારું હતો
ઓકે એ ટાઈમ કન્ઝ્યુમિંગ હતો તમને બહુ થાક લાગતો હતો યા ઇઝી હતો તમારા માટે તમે કરી શકતા હતા
બે જોબ તો મેં નડિયાદ જ કરી હતી બીજી બધી અપડાઉન કરીને અમદાવાદ અમદાવાદ જતો હતો અપડાઉન કરતો હતો ટ્રેનમાં હાલ પણ હું અમદાવાદ જ જાઉં છું હં
ઓકે તમને તમારા કામમાં શું સૌથી વધારે ગમ્યું છે અત્યાર સુધીમાં તમે અત્યારે આટલી બધી જોબ. કરી તો તમને એમાં સૌથી વધારે કઈ જોબ ગમી
મને બધા કરતા જોબ કરતાં પણ મને મારા પોતાના જે કંસારાનો અમારો ધંધો છે એ મને વધારે ગમે હા.
એટલે તમે એમાં એ બી કરો છો તમારો ધંધો જોબ બી કરો છો ને પ્લસ તમારો ધંધો બી કરો છો
હે સાઈડમાં અમે કરીએ છે જોબ ઉપર જવું. હમ પિતર ના પવાલા આવે ને એ માંઠવા જઉં છું. સવારમાં અને આવીને પણ જવું જોબ પરથી
ઓકે એટલે બેઝિકલી એમાં કરવાનું શું હોય
એ પિત્તરની પવાલા આવે છે. એને ડિઝાઇન પાડવાની હોય હું કે બધા લગનોમાં ને બધામાં જતું હોય વસ્તુઓ. જે લગનમાં આપતા હોય હા બોવ જૂનો ધંધો છે આ તો વર્ષો જૂનો.
તો તમે કેટલા વરષથી કરો છો આ ધંધો
લગભગ કઉ તો મારા અનુભવ. ટી તો હું અત્યારે લગભગ પ પિસ્તાલિસ વર્ષથી આ કામ કરું છું
અચ્છા તમને કોઈ ઇન્ટરસ્ટ લાઈક ટ્રાવેલિંગ સિંગિંગ બુક રીડિંગ કોઈ ઇન્ટરેસ્ટ ખરો તમને
મને જુના ગાયનો બોવ ગમે
અચ્છા ક કેવા જૂના ગાયનો લાઈક નાઇન્ટીઝ ના
હા સેવન્ટીન એટીન હમ
ઓકે તમે તમારા પેરેન્ટસ ને અત્યારે મિસ કરો છો ઓકે તમારી ફેમિલીમાં શું વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે.
મારું ફેમિલી
તમારું ફેમિલી એટલે તમારા ફેમિલીમાં તમારા વાઇફ વધારે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે તમારા ડોટ ડ્રેસ ઈમ્પોર્ટન્ટ છે મમ્મી પપ્પા કોણ
મારી વાઈફ મારી ડોટર બંને એવું
ઓકે. અ તમે લાઈફમાં સફળ છો તમે ડિફાઈન કરી શકો કો એને કે તમે સફળ છો તમે સેટિસફાય છો તમારી લાઈફથી
હા.
ઓકે તમે તમારું જે વર્ક કરો છો એની જે સેલરી છે એનાથી તમે તમારી તમારી નીડસ તમારી જે બોન્ડસ છે એને સેટિસ્ફાય કરી શકો છો?
હા.
ઓકે. તમને તમારા કામમાં સૌથી વધારે શું ગમે છે?
મને મારા કામમાં સૌથી વધારે હમ્મ કઉ કારણ કે મેં એટલી બધી ત્રણ ચાર પાંચ જોબ કરી છે ને એટલે આમ વિચારવું બહુ અઘરું લાગે અત્યારે જે હાલ હું કરું છું એ તો મને બહું જ ગમે છે હા. કોયલો બનાવાનું
અચ્છા તમને ફ્રી ટાઈમમાં શું કરવું બહુ ગમે
ફ્રી ટાઈમમાં હું મેચ જોઉં મેચ મને બહુ જ બઉ બઉ જ બહુ જ
ફેવરેટ ટીમ કઈ છે તો તમારી?
પેવરી ટિમ મારી ઇન્ડિયા
ઓકે તમારો શોખ શું છે?
મને જૂના પિક્ચરો જોવાના બહુ ગમે મેચ જોવી ગમે ક્રિકેટ ક્રિકેટનું વધારે ગમે મને
ઓકે તમને સ્ટ્રેસ થાય કોઈ ટાઈમે તો તમે એને હેન્ડલ કેવી રીતે કરો
હું ઘરની બહાર નીકળી જાઉં થોડું મંદ ફીર છે કે ફ્રેન્ડો જોડે બેસુ
અચ્છા.
હમ્મ મોબાઈલ જોવુ
અચ્છા તમે તમારા ફેમિલી એટલી તમારી તમારી વાઈફ તમારી ડોટર્સને તમે કેટલો ટાઈમ આપો છો ટ્વેન્ટી ફોર અવર્સમાંથી
ટ્વેન્ટી ચોવીસ કલાકમાંથી તો જો જોબ મારો માણસ કેટલા કલાક આપી શકે સવારે જવું તો સવારે જવું તો છોકરા છોકરા ઊંઘતા હોય આવું ત્યારે એમનું કોલેજ નું કરતા હોય એટલે બઉ સન્ડે સિવાય ટાઈમ ઓછો મળે છોકરા જોડે
હા સન્ડે તમને રજા હોય નોકરીમાં
હા રજા હોય જોબ પર
તમને સવારે કેટલા વાગે જવાનું જોબ પર
હમ્મ સાત વાગે નીકળી જઉ રાત્રે આઠ વાગે આવું
ઓકે તમારું ફેવરેટ મૂવી હીરો કોણ છે.
અમિતાભ બચ્ચન
ઓકે. ઈફ તમને ટ્રાવેલ કરવું હોય કોઈ જગ્યાએ તો તમે કઈ પ્લેસ પર જવાનું ગમે તમને.
પાવાગઢ.
ઓ પાવાગઢ માઉન્ટેન્સ બહુ ગમે છે તમને.
હા અને અમાર કુળદેવી છે.
ઓકે. તમારું કોઈ ડ્રીમ છે પર્ટિક્યુલર કે લાાઈફમાં તમને કઈ કરવું છે. ફ્યુચરમાં.
હા મારે મારી છોકરીને બહાર મોકલવી છે. હા લંડન.
ઓકે તો તમારું પ્યા પ્લાન થઈ ગયું છે એ.
ના હજુ હજુ બધું ચાલે છે વિચારીએે છે એમ હમ્મ.
ઓકે.
હમ્મ.
તો તમને લાઈફમાં કોઈ તમારી કોઈ તમને પર્ટિક્યુલર કઈ વસ્ત તું મેળવવી છે લાઈક ઘર બનાવું છે ગાડી લાવી છે એવું કઈ.
ઘર ગાડીનું સપનું ખરું.
અચ્છા ઓકે. તો તમે અત્યારે એક જ જોબ કરો છો કે પાર્ટ ટાઈમ વર્ક કે કંઈ કરો છો.
ના અત્યારે હાલ તો એક જ જોબ છે હમ્મ.
અચ્છા તમારી ફેમિલી સાથેની તમારી અત્યાર સુધીમાં કોઈ બેસ્ટ મુમેન્ટ રહી છે.
હા.
કઈ તમે શેર કરી શકશો.
હવે એટલી બધી મુમેન્ટો છે કે હું તમને શું કહું એમાંથી.
અચ્છા ઓકે કોઈ નહીં. તમને ઇફ તમને કોઈ મને કોઈ એડવાઇસ આપવી હોય તો તમે મને શું આપશો જે હું લાઈફ ટાઈમે યાદ રાખી શકું.
એ હું તમને શું કહું હવે હમ્મ કે અત્યારે તો ભણ તર એટલું બધું અગત્યનું છે એટલે અત્યારે ભણતરની તરફ આગળ વધો.
હા.
પછી એ ભણતર મા થી જોબ સારી કરો અને તમારા મા બાપનું નામ રોશન કરો.
ઓકે તમારી ડોટર્સે અત્યારે તમને કેટલી વાર પ્રાઉડ કરાવ્યું છે લાઈક કોઈ પ્રાઉડ મુમેન્ટ છે તમારા માટે જે જે તમે કહી શકો.
મારી બંને ડોટર છોકરીઓ મા છોકરીઓ બહુ અમારું નામ તો બહુ ઊંચું કર્યું છે.
લાઈક કેવી રીતે કેવી રીતે એમને સક્સેસ મળ્યું સેમાં સક્સેસ મળ્યું લાઈક સ્ટડીમાં યા અદર વર્ક રિલેટેડ.
નાની છોકરીને સ્ટડીમાં ભણવામાં અને યુન એને યુનિવર્સિટીમાં નંબર આવ્યો તો પેલો કોલેજમાં નંબર આવ્યો છે. તે એને સીડ મળ્યા છે બધી મુમેન્ટ બધું મળ્યું છે એને મોટી છો